હલો
હલો જય શ્રી કૃષ્ણ
કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છું તમે કેમ કેમ છો?
બસ એકદમ મજામાં શું ચાલે છે?
બસ કઈ નહી અમના કામ પત્યું અમે રેસ્ટ કરતા હતા તમે શું કરો છો?
બસ જો હું બી કામ પતાવીને બેઠી મે કીધું લાવો ચલો વાત કરી ઘણા દિવસથી વાત નથી થઈ તો લાવો વાત કરી લવ શું ચાલે છે બાકી દૈનિક ક્રિયામાં બધું રોજિંદુ?
હા રોજિંદુ બસ એજ ચાલે છે કે ભાઈ ડેલી હવે તો આમ છે કે ભાઈ વેકેશન છે તો પણ એમ કે ભઈ વેલું ઉઠવાનું એ જરૂરી છે. તો આનાથી શું માઇન્ડ ફ્રેશ રહે છે.
સાચી વાત છે વેકેશન હોય તો એમ થાય કે થોડ ઊંઘયા પડ્યા રહી થોડી વાર આરામ મળે પણ આપણે વેકેશનમાં આપણને આરામ ક્યાં હોય આપે જે હસબન્ડ જાતા હોય તો એ લોકોને ટિફિન કરવાનું એટલે ઓલરેડી આપણે વેલા જ ઉઠી જતા હોય.
હા એજ ને તો આપણને એમ કે ભાઈ વેલો ઉઠવું જ પડે છે ને આમ કે વેલા ઉ ઉઠવાના બહું બધા ફાયદા પણ છે, માઇન્ડ પણ ફ્રેશ રહે છે વેલા ઉઠવાથી મગજ કેટલું શાંત રહે છે અને તાજું ફીલ થાય જેથી દિવસ સારી રીતે શરૂ થ થઈ જાય છે.
સાચી વાત છે જો વેલા ઉઠવાનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તમે વેલા જાગી ગયા તો તમારો આખો દિવસ તાજ ભર્યો રે અને બીજું એ કે તમને થાક ન લાગે. તમે સવાર માં હળવી કસરત કરી શકો તમારા માઇન્ડ એકદમ ફેશ રે બ તે રીતના ફાયદા છે તમે વેલા ઉ બધો
હા એ જ ને આપણનું કોન્સન્ટ્રેશન કેટલો બેહતર થાય છે સવારે ડિસ્ટર્બન્સ ઓછી હોય છે એટલે લોકો કેટલા લોકો સવારના ઉઠીને વેલા ઉઠીને સ્ટડી કરતા હોય છે એનાથી એમ થાય કે કોઈ ડિસ્ટર્બન્સ નહી થાય. તો જલ્દી વેલા આન્સર પણ યાદ થઈ જાય છે.
સાચુ કોઈ ડિસ્ટર્બ કર્યા વાર ન હોય ક્યાંય સોર શરાબ નો હોય શાંત વાતાવરણ હોય એકદમ ઠંડો પવન ચાલતો હોય અને હોય એટલે મસ્ત મજાનું માઇન્ડ આપણા માટે એકદમ સરસરી એક વાર વાંચે ને તો યાદ રહી જાય તમે સાવ સાચી વાત કીધી કે સવારે વાંચવાથી બહુ ફાયદો થાય છે.
હા એ જ ને તો સ્કૂલ ટાઈમમાં એવું હતું કે હું વહેલી ઉઠીને જ વાંચવાનું કરતી કે ભાઈ વહેલા ઉઠવાથી વાંચવાથી વધારે વેલા આન્સર યાદ થઈ જતા તો મજા પણ આવતી આપણને આન્સર યાદ
હા સાચી વાત છે. અને જો આપડા મોટા જે વડીલો હતા બીજા લોકો જે હતા એ લોકો તો વડીલો તો ચાર ચાર વાગે ઉઠી જતા એ લોકો ભલે ને વેલા સુઈ જતા પણ ઉઠતા બી વેલા એ લોકો કેટલા આખો દિવસ તાજગી ભર્યા રહેતા ઘરનું કામ જાતે કરતા. તા પાણી ભરવા જતા, કપડા ધોવા જતા બધું કામ જાતે કરતા આપને જે અત્યારે સુવિધા મળી પેલા લોકોને સુવિધા ન મળતી એ લોકો વેલા ઉઠી ને કેટલા બધા તાજગી હોયલા એ લોકો તો લાગે નહી કે થાક જેવું છે કાઇ એમનામાં.
હા વડીલોને તો આમ છે કે એ લોકોને તો એકદમ એનર્જેટિક જ, એમને તો ઊંઘ એમ પણ ઓછી જ આવતી હોય છે, પણ એ લોકો હંમેશા એનર્જેટિક ફીલ કરાતા હોય છે.
હા સાચી વાત છે એ લોકો સવારે ઉઠવાનું એમજ કે, કે જેટલા વેલા જાગો ને એટલું તમારું શરીર સ્વસ્થ રહેશે.
હા એજ ને તો એ વેલા ઉઠવાની આદત તો બહ સારી છે, આપણને એ તો આપણને લાઈફમાં વેલા ઉઠવાની આદત રાખવી જ જોઈએ, એનાથી આમ છે કે ભાઈ આપણની હેલ્થ પણ ઇમ્પ્રુવ થાય છે વેલા ઉઠીને એક્સરસાઇઝ પછી યોગા, કે વોક કરી શકાય છે પછી બોડી કેટલી મજા મજબૂત એનાથી ખુબ સારું થાય છે આપણની બોડી કેટલી, એક્ટિવ ફીલ થાય છે.
હા તું બ સા ત કે આપ બોડી માટે બેસ્ટ છે જો તમે સવારમાં જોકે અમારે તો અત્યારે સવારે વહેલું જ ઉઠવાનું હોય છે મારું ડેલી રૂટીન છે સાડા પાંચ ઉઠવાનું ડેલી.
હા એ તો બહ સારી વાત છે, તમે તો બઉુ વેલા ઉઠી જાાવ છો. તમારે દીકરી દીરા સ્કૂલ જ હશે એટલે તમારે વેલું ઉઠવાનું
હા ના મારે સ્કૂલ તો જાય દી મારી, અમારા હસબન્ડ જાય ઓફિસ જાય વેલું જાય પણ હું થોડીક અડધી કલાક વેલી ઉઠું, તો હું મારા માટે થોડક ટાઈમ ફરી શકું હું યોગા કરું થોડો ટાઈમ મળે તો, કસરત કરવા જાઉં કે એવું બધું કરી લો અડધી કલાક પોતાના એ માટે કાઢી લઉ એટલે ચાલ્યા કર આપડું.
હા એજ નહ તો આપને પોતાના માટે પણ ટાઈમ વેલા ઉઠીએ તો આપણે પોતાના માટે પણ ટાઈમ નીાળી શકે ને કઈક યોગા કેસાઝ આવું બધું કરીએ તો આપણ આપના, હેલ્થને બહુ ફાયદો થાય એના
હા યોગા કરવાથી તોમે ફાયદો જ થાય છે. ને એ વેલા ઉઠવાનો ફાયદો એ છે કે, તમે તમારા માટે થોડો ટાઈમ કાઢી શકો કારણ કે આખો દિવસ તો પછી ઘર કામમાં જ વયો જાય છોકરારો પાછળ વયો જાય, તો પોતાના માટે ટાઈમ મળે જ નહી તેના કરતા આપણે અડધી વહેલી, ક કલાક વેલા ઉ પોતાના માટે જે બી કસરત કરવી હોય વોક કરવું હોય તમારા માટે જે બી કરવું હોય ધ્યાન ધરવું, હોય સૂર્ય નમસ્કાર કરવો હોય પોતાના માટે થોડોક ટાઈમ કાઢી લેવો.
હા એજ ને પોતાના માટે એકદમ બરાબર ટાઈમ આપણે કાઢી લેવું જોઈએ, અને વેલા ઉઠવાથી આખો દિવસ સારી રીતે પ્લાન પણ કરી શકીએ છીએ આપણે, કેમકે એનાથી એમ છે કે પ વેલા ઉઠીશું તો ટાઈમ મેનેજમેન્ટ બરાબર થશે. તો વેલા ઉઠવાના ફાયદા તો બહુ બધા છે તો આપણને આમ વેલું ઉઠવું જોઈએ.
હા ના ના સારું છે, અને જો વડીલો આપડા એમ જ કેતા, કે તમે જેટલું ઊઘ લેશો ને ડબલ એટલું તમારા આડોશ અને તમારા શરીરમાં ચરબી ને બધું જમા થશે, તમે જેટલા વેલા જાગશો એટલું તમારા શરીર માટે હાનિકારક નથી સ્વાથ માટે બહ સારું છે, પણ તમને એક ફાયદો એ થશે કે તમે વેલા ઉઠશો ને તો તમને તાજી હવા મળશે તોમે મોડા જાગશો ને તો તમને બધી પ્રદુષણ વાળી હવા મળશે. હ
હા એ તો એકદમ સાચી વાત કરી આ સવારની શુદ્ધ હવા હેલ્થ માટે બહુ બેનિફિશિયલ છે.
હા એ એલે જ ને એટલે શુદ્ધ હવા લેવી તમારા માટે જરૂરી છે અને આજકાલના, જમાનામાં પોલ્યુશન એટલું વધી ગયું છે કે તમને ક્યાંય શુદ્ધ હવા મળતી નથી, પણ જો તમે સવારે વેલા જાગ્યા, અને વોક કરવા નીકળ્યા તો તમને જે હવા અર્લી મોર્નિંગમાં મળે છે ને એ તમને બપોર પછી કે સવાર પછી તમને નહી મળે.
હા એ તો છે જ અર્લી મોર્નિંગમાં જશો તો હવા મળે એ પછી બા બપોરના કે પછી થી નહી મળે આપણને તો આમ છે કે ભાઈ વેલા ઉઠીને આપણને જે શુદ્ધ હવા લઈએ એ તો લેવી જ જોઈએ તો આપણને ટાઈમ સરર ઉઠવું એ બો જરૂરી છે પછી આ આનાથી આમ થાય કે સ્ટ્રેચ સ્ટ્રેસ પણ કેટલો ઓછો થાય છે અને દિવસની શરૂઆત શાંતિથી થાય અને ટેન્શન ઓછો થઈ જાય છે.
હા અને આપડે આપણા માટે ટાઈમ કાઢી લઈ ને તો આપડા બોડી માટે કેટલું ફાયદાકારક છે જો આપને બીપી નો આવે થાયરોઈડ નો આવે ડયાબિટીસ નો આવે કોઈ પણી જાત ન શ્વાસ નો ચડે આપણું શરીર જો જાડું હશે ને તો આપણું શરીર એકદમ કોઈ બી કામ કરશે ને તો થાકી જશે પણ આપણે થોડુંક સવારમાં વેલા ઉઠી ને આપણા માટે કસરત કરશે ને તો આપણા માટે એકદમ બેસ્ટ ફીલ થશે આપણા શરીર માં તાજગી તાજગી રહેશે આપણને આળસ કેવું કઈ નહી આવે.
હા એજ ને આપણ નો શરીર આખો દિવસ એકદમ તાજું ફીલ થાય ને એજ આપણે મોડા ઉઠીશું તો એ પૂરો દિવસ એમ જ નીકળે કે ભાઈ એકદમ થકાન જેવી લાગે ને મજા નહી આવે. અને વેલા ઉઠીશું તો એમ એકદમ મજબૂત ફીલ થાય એકદમ એનર્જેટિક ફીલ થાય ને પછી એનર્જી મળે એનાથી આપણને. ને બો એને આમ છે કે સનરાઈઝ જોવાથી મૂડ કેટલો ઇમ્પ્રુવ થાય છે આપણનો બહુ પોઝિટિવિટી મળે તો આમ છે કે ભાઈ આપણને વેલો ઉઠવો જ જોઈએ ને સનરાઈઝ જો જોવી જોઈએ કેટલા લોકો તો સનરાઈઝ થયા પછી ઉ ઉઠે છે તો એ આ આદત મુૂકવી જોઈએ કે ભાઈ આપને ટાઈમ શ ઉઠીને સનરાઈઝ જોવા જોઈએ.
સાચી વાત છે અને સૂરજ ભી એટલો વેલો ઉઠી જાય છે ને કે આમ મજા આવે છે એનું જે બહાર ઉગતો હોય ને એ જોવાની જે મજા આવે ને એવી અમુક લોકો જ જોયું હશે બાકી તો પોણા ભાગના લોકો જોયો નહી હોય કે સૂર્ય ઉગે ત્યારે શું નજારો હોય છે એની આજુબાજુ કેટલી ઠંડક હોય છે ને કેટલી રોશની થાય છે ને એવો નજારો તો જે વેલા ઉઠતા હશે ને એને જ જોવા મળતો હશે આ નજારો.
હા એ તો છે જ કે વેલા ઉઠવા વાળાને જ એવું નજારો જોવા મળે છે અને એ એ વેલો ઉઠવાના તો બો બધા ફાયદા છે એટલે જ તો કે છે કે ભ વેલા ઉઠવ ઉઠવું જ જોઈએ અને થોડી ઘણી એક્સરસાઇઝ કરવી જોઈએ પછી પોતાના માટે ટાઈમ નીકળવું જોઈએ. તો એનાથી શું છે કે ભાઈ આપણે આપણા માટે પણ ટાઈમ કાઢી શકીએ અને આપણનો મૂડ પણ એકદમ ફ્રેશ ફીલ થાય આખો દિવસ શાંતિ થી નીકળે આપણને બો મજા પણ આવે કઈ પણ કામ કરવામાં.
હા સાચી વાત છે અને જો નોકરી કરતા જે લોકો હશે એ લોકો એ તો ભલે ટિફિન કરવા માટે વેલા ઉઠે કે ન ઉઠે પણ એઈ લોકો બી પોતાનો બોડી મેન્ટેન રાખતા ભાઈ આખો દિવસ અમારે ઓફિસમાં બેસીને કામ જ કરવાનું છે એના કરતા અડધી પોણી કલાક ઉઠીને જે ટાઈમ અમારા માટે નીકળે અમે વોકિંગ કરી આવી સૂર્ય નમસ્કાર કરી કે જીમ જઈ આવી કે અડધી કલાક કલાકનો જે ટાઈમ મળ્યો હોય એ બધા અર્લી મોર્નિંગમાં જ કરતા હશે જોજો તમે સવારે વેલા ઉઠીને લોકો જીમ જાય છે શના માટે જાય છે છ વાગ્યામાં જીમ ખુલી જાય છે શેના માટે. કે પોતાના શરીરને ફાયદો થાય એના માટ તે
હા એ તો છે જ કેટલા લોકો વેલા ઉઠીને છ વાગે જીમ જાય છે ને જી જીમ તો કેટલા વેલા ખુલી પણ જાય છે અને એ તો સારી વાત છે કે ભાઈ લોકો જેમ જાય છે એક્સરસાઇઝ કરે છે પોતાના માટે કારણ કે એ લોકો પછી ઓફિસ ચાલ્યા જાય છે તો પછી ટાઈમ ના મળે એ એટલે એમ કે સવારે વેલા ઉઠીને પછી એ જીમ જાય છે અને બોડી પણ કેટલી મેન્ટેન થાય છે એનાથી તો એ તો સારી વાત છે કે લોકો વેલા ઉઠીને એક્સ સાઇઝ કરે.
હા એ યોગા ક્લાસ ભી તમે અત્યારે જો મોર્નિંગ વોકમાં જે લોકો નીકળતા હશે આ જે ગવર્મેન્ટના ગાર્ડન છે બધા એ ગાર્ડનમાં બી સવાર માં યોગા ક્લાસ ચાલુ કરાવી દીધા છે પેલા તો સાંજે ઇવનિંગમાં કરાવતા હતા પણ અત્યારે તો મોર્નિંગમાં અર્લી મોર્નિંગમાં સેવન ઓ ક્લોક થર્ટી આ સિક્સ ઓ ક્લોક એવા બધા ક્લાસ ચાલુ હોઈ ગયા છે કે ભાઈ જે સવારમાં એનર્જી આવે છે ને એવા યોગા કરવાની એનર્જી સાંજ તમે નહી મળે જે સવારમાં જે લોકો કસરત કરે છે ને એનું બોડી આખો દિવસ મેન્ટેન રહે છે ને સાંજે કરે છે ને એ ભલે મેન્ટન રે છે પણ એટલી બધી એનર્જી સાથે ન રે જે સવારમાં તમે કસરત કરવાથી તમને મળે છે.
હા એજ ને સવારને જે કસરત કરો એ બો એનર્જી આપે છે બોડીને જે સાંજના એક્સરસાઇઝ કરવાથી નથી મળતી તો આપણને એક્સરસાઇઝ તો સવારના જ કરવી જોઈએ એટલે એ બો જરૂરી છે કે આપણે ને આપણનો એમ છે કે ડિસિ ડિસિપ્લિન પણ ડેવલપ થાય ને ડેલી કેટલો સ્ટ્રોંગ બને છે. ને આપણને લાઈફમાં સક્સ સેસ મળે છે આનાથી. કે કે આપણને ડેલી આ સવારે વેલા ઉઠવાની આદત રાખીએ તો.
સાચી વાત અને આજનું જનરેશન એટલું ઓલું થઈ ગયું છે ને કે મોડા મોડા સુવાનું અને મોડા મોડા ઉઠવાનું લોકોને એ ખબર નથી કે તમે જેટલા મોડા ઊંઘો છો એટલા મોડા ઉઠવાની આદત બી તમારા માટે હાનિકારક છે તમે ભલે સુૂવો મોડા પણ તમે ઉ ઠવાની ટેવ તો તમારે વહેલી જ રાખ વી જોઈ કારણ કે જો તમે વેલી આ આદત પાડશો ને એટલું તમારા માટે જ સારું છે. તમે વેલા ઉઠ્યા તૈયાર થયા નાઈ ધોઈ નેનીકળી ગયા ઓફિસે. તમારા માટે ટાઈમ શું બસ ઉમર જઈને ખાલી બેઠાડું જીવન જીવીને કામ કરવાનું, એનાથી તમને ફાયદો શું કઈ જ ફાયદો નહી, તમે વેલા ઊઠશો, કઈ નહી તો તમે મિનિમમ ખાલી પંદર મિનિટ વોક કરો ને તો બી તમારા શરીર માટે એટલો જ ફાયદો છે.
હા સાચી વાત, ચોક્કસ. તમે તો બહું એકદમ બરાબર વાત કીધી. કઈ નહી હવે તો આપણે ડેલી વોક કરવા નીકળીશું.
હા, હા ચોક્કસ-ચોક્કસ સ્યોર-સ્યોર પાક્કું ચલો. ઓકે-ઓકે ચલો, ઓકે ચલો બાય.